તો કેમ છો?
હા હેલો મજામાં છું હું તમે કેમ છો મજામાં છો ને?
હા હમણા તો એકદમ મજામાં છીએ તમારા ઘરે હમણા કેવા છે બધા?
હા અમારી ઘરે તો બધા મસ્ત છે એકદમ ખુબ જ સારા છે.
બરાબર શું કરી રહ્યા છો હમણાં ઉનાળાની ઋટુમા?
ઉનાળાને અમે ઋતુમાં તો હાલમાં તો અત્યારે તો ઘરે જ છીએ અને થોડી ઘણી કેરી સિઝન ચાલી રહી છે એટલે, આ કેરી પાડીએે છીએ અને માર્કેટમાં થોડી ગણી આપીએ છીએ અને સગા સંબંધીઓને કેરી પહોચતી કરીએ છીએ એવું ચાલી રહ્યું છે તમારે કેવું ચાલી રહ્યું છે?
હા અમારા જે ઘરના લોકો છે તે પણ આવે તો જે પપ્પા છે તે પણ આવે તો કેરી સિઝનમાં અમણે કેરી પાડી રહ્યા છે, અને હવે કેરી થવાની એટલે કે કેરી થઈ જ જવાની છે એટલે કે ધીરે-ધીરે થોડી થોડી પડી રહ્યા છે કારણ કે, આપણે માર્કેટમાં પણ સારો એવો ભાવ લેવા માટે આપણે કેરી પણ યોગ્ય રીતે પાળવી જોઈએ અને યોગ્ય સેટિંગ કરવું જોઈએ તેથી કરીને આપણને સારો એવો ભાવ આપે, અને તમે જાણો છો કે માર્કેટમાં પણ ઘણા બધા પ્રકારના આવા વેપારી આવે છે અને તેથી કરીને, ઘણી બધી પ્રકારની ખામીઓ કાઢે છે આપણી કેરીમાં ખામી નહી હોય પરંતુ ખામી કાઢે છે. જેથી કરીને આપણે યોગ્ય વ્યપારીને આપવી ખૂબ જરૂરી છે, તો જ આપણને ભાવ મલે છે, તમે શું તમે જે કેરી પાડો છો તમે વ્યપારીને આપો છો કે પછી કોઈ સગા સંબંધી ને?
હા અમે પણ યોગ્ય વ્યપારીને કેરી આપી છે કારણ કે, અ જો માર્કેટમાં યોગ્ય પૈસા મલે તો જ તે કેરી ના ભાવ પણ મલે છે, અને તેવી જ અ રીતે એ બધું ધ્યાન રાખવું જોઈએ કારણ કે જો ઘણી વાર શું છે કે યોગ્ય ભાવ નહી લાગતો હોય અને પછી તે કેરી ના પૈસા પણ આપણને ન મલે અને તે દવાના પૈસા પણ આપણને, અ યોગ્ય રીતે ની મળી રેય બરાબર ને.
હા બરાબર એટલે કેરી સિઝનમાં આપણે સમય યોગ્ય સમયસર કેરી પાડવું જોઈએ એજ છે અને હમણા તો, તમે જાણી રહ્યા વેકેશન ચાલી રહ્યું છે મારું અન તમારું પણ અને, હવે તો ઘણા બધા પ્રકારના તહેવારો પણ આવવાના છે જેમ કે તમે જાણો છો દિવાળીમાં દિવાળીમાં પણ તમે એટલે કે હું તો દિવાળીમાં ખૂબ એન્જોય કરવું છે, અને દિવાળી મને ખૂબ ગમે છે, અને દિવાળીમાં તો અમારા જે એટલે દિવાળી આવવાની હોય તો અ અમારા ગામડામાં કે પછી અમારા જે આજુબાજુના ઘર ખબર જ પડી જાય છે, કે દિવાળી થોડા દિવસમાં આવવાની હોય છે કારણ કે એ બંને દિવસ પહેલાં જ અમ ખબર પડી કારણ કે બધાના ઘરે ફટાકડા ફોડવાનું ચાલુ થઈ જાય છે અને માહોલ અલગ બની જાય છે, અને અમારા ગામના લોકો બધા એક સાથે ભેગા થઈને બધા સભા ભરાય છે અને શું કરવાનું છે દિવાળીમાં, કયા પ્રકારની એટલે કે આમાં દિવાળીમાં તમે જાણો જ છો કે, ઘણા બધા પ્રકારની એવા ગામડાઓમાં કે પછી યોગ્ય મંદિરે એવા કઠ્ઠા કરવામાં આવે છે ને બધા ભેગા મળીને બધા, વિચારે છે સભા ભરે છે શું કરવું અને શું ન કરવું એટ બધા વિચારે છે, અને પછી યોગ્ય મળે તો દિવાળી ના આગલા દિવસથી કથ્ઠા પણ રાખવામાં આવે છે, અને તે સત્યનારાયણ ની કથા કરવામાં આવે છે અને તે કથામાં ખૂબ ખબ મજા આવે છે અને દિવાળીમાં તો અમે, પંદર દિવસ પહેલા જ અમે સાફ સફાઈ કરીએ છીએ અને આખું ઘરને એકદમ ક્લીન કરી દઈએ છીએ અને, આખું ઘરને મસ્ત લાઈટ થી સજાવીએ દયે છીએ. શું તમે આવું કરો છો?
હા અમે પણ આવું કર્યે છે કારણ કે દિવાળી ના સમયમાં તો સબ સફાઈ કરવી જોઈએ, અને યોગ્ય તહેવારોમાં આ જેે એક ખૂબ જ મોટો તહેવાર આવે છે ગુજરા-અ જેમાં યોગ્ય રીતે આ બધી સાફ સફાઈ કરવી જોઈએ અને ધ્યાન રાખવું જોઈએ. અને એમાં પણ ઘરે આપડ ચોખ્ખું રાખીએ તો આપડા, ઘરે ભગવાનને પધારે જેવ કહેવામાં આવે છે અને એમાં લક્ષ્મી પૂજન, ચોપડા પૂજન, પછી ધનતેરસ ના દિવસે પણ ખુબ લક્ષ્મી પૂજન કરવામાં આવે છે, અને નવા વર્ષ ની ઉજવણી કરવામાં આવે છે ભાઈબીજ મનાવવામાં આવે છે એ ખૂબ જ, મને ગમે છે, અને એમાં પણ ઘણી વાર આ તહેવારમાં ફટાકડા ફોડવામાં આવે છે અને જે નાના બાળકો ખૂબ જ એન્જોય કરે છે, કારણ કે આ એક સારો પ્રકારનો તહેવાર, એક અને એમાં પણ મને તો નવરાત્રી ખુબ ગમે છે કારણ કે નવરાત્રીમાં ગરબા રમવાની નવ દિવસ ખુબ જ મજા આવે છે, ખુબ મોડી રાત સુધી ગરબા રમવાવામાં મજા આવે છે, અને એક વાર તો અમારે નવરાત્રી રમતા હતા અને ત્યારે વરસાદ પડ્યો હતો તો તે વરસા દમાં પણ નવરાત્રી નો કાર્યક્રમ ચાલુ જ હતો.
હા તમારી વાત બરાબર છે નવરાત્રીમાં તો ગરબા રમવાની મને પણ ખુબ મજા આવે છે કારણ કે જે નવ દિવસ હોય છે, તે ખુબ મજા ના હોય છે અને માતા ના નવ- દિવસે આપણેે એટલે કે ખુબ એમને પણ ધાર્મિક રીતે એટલે કે એન્જોય કરીએ. અને આપડે પણ આ ગરબા પણ મનોરંજન હોય છે તેમાં આપણે ભાગ લઈએ એટલે કે અમારે તો શહેરોમાં પણ ઘણા બધા ત જાણો છો કે ઘણા બધા પ્રકારના એવા નવરાત્રીમાં મહોત્સવ હોય છે અને બધી બધી જગ્યાએ અલગ અલગ પ્રકારના નવરાત્ર રમવામાં આવે છે અને અમુક જગ્યાએ પાસનો પેલો હોય છે. અને અમુક જગ્યાએ ફ્રી પણ હોય છે એટલે કે તમે શહેરોમાં જો રમવા જઓ તો પછી તમારે પાસ આપીને પૈસા ચુકવવા પડે છે ગરબા રમવા માટે પરંતુ ગામડામાં તમે જાઓ છો ગામડા નજીક જાઓ છો પછી ત્યાં આપણેે પૈસા ચુકવવામાં નથી આવતા એટલે કે આપડા શહેરો કરતા તો આપડા ગામડાના રમીએ તો આપણા માટે પણ સારું છે ને ગામડા લોકો પણ ધાર્મિક રીતે યોગ્ય રીતે નવરાત્રીને એન્જોય કરે છે જેથી કરીને આપણે વધારે પડતું શહેરોમાં જવું જ જોઈએ નહી એટલે કે અમુક વાર આપડે ફેમીલી સાથે નવ આવે છે. નવરાત્રી મોટી જગ્યાએ પર રમવામાં આવે છે . આપડા ગામડાણા લોકો પણ આવે છે આવે તમે કોઈ
હા અમે પણ બહાર શહેરમાં ગરબા રમવા જઈએ છ છે ઘણી વાર શું છે કે મારા દીદી છે તે એમને જોબમાંથી પાસ મળે છે અને અમે પછી ત્યાંથી પાસ લઈએ છેએ અને તે અમે ગરબા રમવા માટે અમે જઈએ છીએ. કારણકે કે એમાં પણ ખૂબ મજા આવે છે કારણ કે ઘણા વ્યક્તિઓ આવે છે બધા આપણે પોતપોતાનો ગ્રુપ બનાવીને ત્યાં ગરબા રમવાનું હોય છે અને બધા અલગ અલગ રીતે ગરબા રમે છે અને એ ખૂબ જ મજા આવે છે એના કારણે ગરબાની એક અનોખી મજા હોય છે. અને ગરબા રમવાની મને તો બહજ મજા આવે છે કારણ કે આપણે અલગ અલગ રીતે પોતાની રીતે આપણે આપણા ફ્રેન્ડ સર્કલ સાથે આપ ગરબા રમી શકીએ છએ અને શેરીઓમાં પણ ખુબ જ મજા આવે છે જે ડી જે પર ગરબા રમવાની મજા આવે છે મને પણ બહુ મજા આવે છે. અમારા ગામમાં પણ નવ દિવસ નવરાત્રી ઉજવાય છે અને તેમાં પણ અમારા ગામનું જે ડીજે છે જેમાં ખુબ મજા આવે છે ગરબા રમવાની અને યોગ્ય રીતે કાળજી રાખીને જે ધ્યાન પૂર્વક આયોજન કરે છે અમારા ગામના લોકો એ ખુબ જ સારી બાબત ગણાય છે અને એ પ્રકારનો ઉત્સવમાં અમને એક અનોખો જ ઉત્સાહ જોવા મળી રહે છે. જેના કારણે ગરબામાં ખુબ મજા આવે છે. અને ઘણી વાર શું છે કે તહેવારોમાં ચા પણ થતા હોય છે જેમાં ફાળો ઉઘરાવામાં આવે છે. અને તે પછી પૈસા ભેગા કરીને તે તહેવાર ઉજવવામાં આવે છે બરાબર ને તમારે પણ એવું ફાળોને ઉઘરાવતા હશે ને?
હા ઉઘરાવે ને કારણ કે આપડે ઘરના લોકો પણ એટલે કે ઘરે આપડ ગામડા લોકો જે ઘરે હોય છે તેમના થોડા અમુક જેટલા ફાળો ઉઘરાવે છે ને પછી જે તહેવાર તેમને ઉજવવામાં આવે છે અને બીજું તો એ જ છે કે નવરાત્રી માં મજા ખુબ આવે છે અને નવ દિવસ તો કંઈ અલગ જ માહોલ હોય છે પરંતુ તમે જાણો છો કે નવરાત્રી વિજેતા હરાવે છે ઉત્તરાયણ ઉત્તરાણમાં પણ તમે જાણો છો કે પટંગ ચગાવવાની ખૂબ મજા આવે છે અને ઉત્તરાણની સિઝનમાં તમે જાણો છો તલના લડ્ડુ છે તે ખાવાની ખૂબ મજા આવે છે પછ ચીકીઓ બનાવવામાં આવે છે શિંગની અને વિધ પ્રકારના જે પણ જે પણ મીઠાઈ આવે છે સીઝન આપણે ખાવું જોઈએ અને ઉત્તરાયણ પર મને તો તલા લ ખાવાની ખૂબ મજા આવે છે અને ચીકી ખાની પણ ખૂબ મજા આવે છે એ મારા ઘરે તો ખૂબ મોટા પ્રમાણમાં ન કારણ કે મારા ઘરના મારા ઘરે જ બને છે અનેને બધાને ઘરે આપવામાં આવે છે સગ સંભી છે મારા ફૂઈ હોય છે તે પણ મારા ઘરે આવીને બનાવે છે અને એ લોકો અહીથી જ લઈ જાય છે એ લોકો પણ ખુબ એ લોકોને ભાવે છે અને અમારા જે ગામડામાં જે ઉતરાયણ મનાવવામાં આવે છે ખુબ અલગ પ્રકારની જ બનાવામાં આવે છે. એ મનાવામાં આવે છે. એટલે કે ઘણા બધા એટલે કે જે પણ બહાર ના લોકો પણ અમારા ગામમાં પ જગા આવે છે એટલે કે અમારા જે પણ ગામના લોકો બધા છે તે એક સાથે ભેગા થાય છે ખુલ્લું મેદાનમાં અને બધાને બધા સાથે વાતચીત કરે છે બધા ચીકી ખાય છે બધાના લા્ડુ ખાય છે અને બપોરે એવું ઊંધીયું ઓનું પૂરીને એવું જમણ હોય છે. અને ખુબ મજાથી બધા ખાય છે અને પછી પતંગ ચગાવવાનું ચાલુ કરે છે. શું તમે ઉત્તરાયણમાં શું કરો છો તમારા ઘરે પરિસ્થિતિ?
હા અમારે ઘરે પણ ઉત્તરાયણમાં ખુબ મજા આવે છે ઉત્તરાયણ માં પણ અમારે ઘરે બધ સગા સંબંધ આવે છે જે તે પછી અમારા ઘરે ભેગા થાય છે અને અમે પતંગ ચગાવીઈએ છીએ અને આખો દિવસ અમે પતંગમાં ચગાવી છીએ પછી અમારી ઘરે મમ્મી ઘરે ઊંધિયું બનાવે છે. પછી ઉબડ્યું પાડે છે અને ઉત્તરાયણ ની ખુબ મજા માણીએ છીએ મમરા ના લાડુ ખાલ તલ ના લાડુ ખાય અને એ રીતે અમને ખુબ મજા આવે તમે કીધું તમારે ઘરે પણ બધા સગા સંબંધીઓ બધી આવે અને બધા એકી સાથે ભેગા થઈને બધા તહેવારોને ખુબ જ એન્જોય કરે છે. અને એક મજા આવે છે. અને પતંગ ચગાવવાની મને તો ખૂબ જ મજા આવે છે. જેના કારણે પતંગમાં એક અનોખોત્સવ જોવા મળે છે અને ઉત્તરાયણ પણ ખૂબ સારો તહેવાર છે. અને મને તો મોટા ભાગના ગુજરાતી તહેવાર બધા ખૂબ જ ગમે છે. જેમાં જન્માષ્ટમી છે. એ બધા તહેવારો પણ મને ગમે છે. જેમાં મટકી ફોળ ને એ બધું મને ખુબ જ રસ છે અને યોગ્ય રીતે એમાં પણ ધ્યાન રાખીને જો આપણે કાજી રાખીએ તો આપણને મજા આવે છે અને ઘણી વાર શું છે કે તહેવારોમાં ખર્ચાઓ થ હોય છે અને યોગ્ય પ્રકારના પૈસા ની પણ જરૂર હોય છે અને એ આર્થિક રીતે પણ આપણે સક્ષમ હોવું જોઈએ જેથી કરીને આપણે તહેવારો સારી રીતે ઉજવી શકીએ અને એ બાબતને આપણે ધ્યાન રાખવું જોઈએ.
હા એ તો ખુબ જરૂરી છે એટલે કે જે તહેવાર આવે છે તેને એટલે કે પટંગ એટલે પટંગમાં તો તમે જાણો છો કે ડોરી આપણે યોગ્ય રીતે મંજાવવી જોઈએ એટલે કે તેમાં હવે ચાઈના ડોરીયાનો ઇસ્તમાલ ન થવો જોઈએ. કારણ કે તમે જાણો છો કે આપણને ઘણા બધા સોશિયલ મીડિયા એટલે કે ખબર પણ આવે છે કે આવો કોઈ પણ શહેરો માટે ખૂબ મોટા પ્રમાણમાં એ પરિસ્થિતિ થાય, એટલે કે ડોરામાં ગળા આવે મતલબ એટલે કે ડોરાના કારણે ગળું કપાઈ ગયું એવું પણ આપણે જોવા મળે છે. જેથી કરીને આપણે તહેવારોમાં તહેવાર રીતે મનાવું જોઈએ અને યોગ્ય રીતે મનાવવું જોઈએ. એટલે કે આપણા જે દેશના તહેવારો છે તેમ ધાર્મિક છે. અને ઘણા બધા પ્રકારના દેશના લોકો પણ આપણા તહેવારો મનાવે છે જેથી કરીને આપણે જે પણ તહેવારો બનાવીએ તે યોગ્ય સાવચેથી બનાવવો જોઈએ અને નિયમ પ્રમાણે કરવું જોઈએ એટલે કે કોઈ પણ પ્રકારને નુકસાન ના થાય તે પ્રમાણે કરવું જોઈએ સારું મળીએ આપણે કોઈ વાર બીજી વાર.